હલો.
જય શ્રી કૃષ્ણ કેમ છો?
હેલો જય શ્રી કૃષ્ણ. મજા તમે કેમ છો?
બસ મજામાં
ઓકે. આજે આપને સુ ટેક્નોલોજી ઉપર વાત
હા, હા ડેલી લાઈફમાં ડેલી લાઈફમાં જે ટેકનોલોજી છે આપણને મળે છે, તેના વિશે આપડે આજે વાત કરીશું. તો આપણે મોબાઈલ જોઈએ તો મોબાઈલ જ ટેકનોલોજી જ છે ને, કેટલું આપણે અ દૂર દૂર સુધી સાતસંદર પાર હોય, તો પણ આપણે એમનો ફેસ જોઈને આપણે વિડીયો કોલ પર વાત કરી શકીએ છે. અત્યારે તો, અત્યારે તો કસે બી આપણે ફ્રીમાં વાત કરી શકીએ છે નેટવર્ક થ્રુ, કે કેટલી મો તે ટેકનોલોજી છે. કે સાત સમદર પાર બેસેલા જોડે પણ આપણે વાત કરી શકીએ છે. પ્લસ અત્યારે, પ્લસ અત્યારે ટી વી છેફ ફ્રિઝ છે આપડે લોકો આપડે લોકો પહેલા વીસ વર્ષ પહેલા એવું આટલું વિચારી બી નહતા શકતા કે આપણેે કોઈની સાથે સામસામે રહીને આટલા દૂર સુધી વાત કરી શકશું એમ તો અત્યારે ટેકનોલોજી કેટલી કેટલી આગળ વધી ગયેલી છે
બધા માટે છોકરાઓ માટે કઈ પ્રોજેક્ટ મળે છે આપને નહીથી સમજાવ તો કફી વસ્તુ છે આપણે નથી સમજી શકતા તો આના માટે શું કરીએ આપણે મોબાઈલ નું યુઝ કરે છે નેટનું ઇન્ટરનેટ નું યુઝ કરીએ છી લોકોને ક તો આપણે સાયબર સાયબર યુઝ કરીએ છીએ તો આના માટે શું છે કે બઉ ઘણી બધી વસ્તુ છે કે ને પર ડિપેન્ડ થઈ ગયા છે અને આપણને કોઈને પાસે જવાની જરૂર નથી પડતી અને પોતેને બધું કામ પતાવી દે છે
હમ અત્યારે તો સવારથી જ સવારથી જ આપડે જયારે આપણે કામ ચાલુ કરીએ છીએ ત્યારે આપણે વોશિંગ મશીન યુઝ કરીએ છીએ કપડાં ધોવા માટે તે પણ આપણી ડેલી લાઈફ ટેકનોલોજીની જ અસર છે કે કપડાં એની જાતેતે ધોવાઈ જાય છે આપણે ચાલુ કરી દઈએ મશીન એટલે કપ કપડા એની જાતે ધોવાઈ જાય છે હ પ્લસ પછી આગળ વધીએ તો ગેસ છે એલપીજી લાઈન છે એ બધી આપડી ટેકનોલોજી જસર છે આપણે અત્યારે ટેકનોલોજી વગર બિલકુલ રહી નહી શકતા
હા તો તમે સાચું બઉ તો આમ તો થાય જ છે અને તમે શું કરો છો તમે બીજી બધી વસ્તુ જો તમે બીજી બધી વસ્તુ જો તમે ફ્રીજ ઘણી બધી છેટે લો ફ્રીજમાં તમે બધી રીતે સબ્જી તમાર કોઈ બચી જાય તમારું દૂધ છે હ તમે ફ્રીઝમાં મૂક છો મૂકી શકો છો તો સારી રશે અને તમારી થી બગર તે નથી
હમ પેલા નાના જમાનામાં કેવું હતું કે દૂધ હોય તો દૂધ એક દિવસ યુઝ થાય પછી આપણે યુઝ કરી શકતા નહોતા હવે ફ્રીઝના લીધે આપણે કંઈ પણ વસ્તુ વસ્તુ આપણે ફ્રીજમાં મૂકીને ચાર ચાર દિવસ પાંચ પાંચ દિવસ પણ એ દૂધને એ બધું યુઝ કરી શકીએ છીએ શાકભાજી પણ આપણે ડેલી ડેઈલી લાવવું નથી પડતું કે અઠવાડિયાનું શાકભાજી આપણે ફ્રીજમાં ભરી દઈએ તો ચાલે છે તો આ બધી ડેલી લાઈફની ટેકનોલોજી છે જે માણસના જીવન પર બહુ સરસ અસર કરે છે
હા તો છે અને અમે તમે જોુ આ બધા લોકોની જીવન જે છે એ કેટલું સરળ થઈ ગયું છે આના માટે તમે જો પહે પેનલ શું થતું તો પલા મટકાઓમાં પાણી ભરતા હતાા બરફ લાવતા હતાા અને ઠંડુ કરીને પાણી પીતા હતાા અત્યારેં શું છે કે બોદલ ભણીને મુ મકી દે છે ફ્રીજ અને તમને આખો દિવસ ચાલતું રહેશે આ તમારે ક્યાં કોઈ ગેસ્ટ આવે તોરે કોઈ ચિંતા નથી કરવાની તમે એમને સારું શરબત બનાવીને આપી શકો છો તમે એમને ઠંડુ પાણી કરીને આપી શકો છો બધી ને બધી તો બધી વસ્તુ આપી શકો છો? પછી એમને તમારે કોઈ મૂકીને રાખવાનું હોય. કોઈ તો તને કસ્ટર્ડ બનાવીને મૂકી દીધું છે. તો જ્યારે તમારા ગેસ્ટ આમાં તમે એમને કોને સર્વ કરવા માટે તમે ઉભા રહેશો? બાકી તમે આખી પ્રિપે કરીને તમારે મૂકી દેવાનું છે ફીઝમાં. તમાું ક ટાઈમ સેફ થઈ જાય છે. અને બધા ગેસ્ટ આવે ત્યારે તમારે શું સારું દેખે છે કે એમને શું બનાવ્યું છે અને તમારો ટાઈમ તમારા ટાઈમ સુધી પહોંચી જાય છે બધા.
હમ, ટેકનોલોજી આપડા આપડા જીવનને એકદમ સરળ બનાવે છે. અત્યારે બી જો અત્યારે ગરમી કેટલી પડે છે. ચાલીસ ડિગ્રી. એકતાલીસ ડિગ્રી પણ હવે હવે આપણે એ ના લીધે આપણે આપણે ઠંડકમાં રહી શકીએ. છીએ અને આપ મને ગરમી થતી નથી તો એ બધું એ બધું ટેકનોલોજી ની જ અસર છેને આપણું જીવન કેટલું સરળ બનાવે છે.
આ તો તમે સાચું કરજો તમે જો તમારે કઈ બહાર જવાનું છે તમે કઈ ફરવા ગયા છો? ત્યાં તો તમને બધા લોકોને કરવાનું લાગે છે બહુ ટેન્શન થઈ જાય છે. તમને બી ખબર છે કે આ લોકો ગયા ક્યાં પહોંચ્યા, ક્યારે પહોંચશે શું ખાશે? તો અ આવીવે ટેકનોલોજ થી સાાય તમે મોબાઈલ પર વાત કરી શકો છો? તમે એને બતાવી શકો છો કે તમે ક્યાં પહોંચ્યા? છે. કેટલું ટાઈમ લાગશે હજી તમને? તમે શું કરો છો? તમારે શું?
હમ, આપડે જ્યાં હોઈએ છીએ ત્યાં આપણને કંઈ કંઈ હેલ્પ જોઈતી હોય તો આપણે મોબાઈલ થ્રુ કહી શકીએ છીએ. એ અને હવે તો હવે તો આપણે લોકેશન પણ મોકલી શકીએ છીએ કે લોકેશન મોકલીને આપ? આપણે તેને આપણા આપડી જગ્યાએ બોલાવી શકીએ છીએ કે હેલ્પ મંગાવીશ શકીયે છીએ
હમ આ તો તમે સાચું બહ તો આ તો છે પણ તં તમાર જીવન એટલું સરળ થઈ ગયું છે કે તમે જ્યાં સુધી તમે છોકરા લોકોને બી સાથે કઈ જાઓ તમને ડર લાગે ને તમને લાગે કે આ જગ્યા સેફ નથી તમે તુરંત તમે લોકેશન મોકલીને એમનું આપ કોઈની હેલ્પ માંગી શકો છો
હા
સર સરસ વસ્તુ છે કે તમે ટેકનોલોજી રીના ઘણા બધા વસ્તુ કરી શકો છો અને તમે બધા લોકોની હેલ્પ બી કરી શકો છો કોને તમારી હેલ્થ જોતી હોય તમને ઇન્ફર્મેન આપ
હા તમે તમે હેલ્પ માંગી શકો છો હેલ્પ કરી શકો શકો છો કોઈ ક્યાં અટવાયેલું હોય આપણને લોકેશન મોકલે તો આપ ત્યા પહોચી શકીએ છીએ આસાનીથી પહોંચી શકીએ છીએ તો અ અત્યારે તો ટેકનોલોજી વ અગર તો કોઈ જીવન છે જ નહીં એવું કહીએ ને તો પણ ચાલે
હા આ તમે જો તમારેકો તમારે ઘરે કોઈ ફંક્શન છે તમને કોઈ બર્થડે પાર્ટી કરવાની તમારે કઈ બી ફંક્શન હોય ત્યારે તમને લાગે કે ભાઈ પેલા શું પેહલા કાંદા ટમેટો અને બધું મિક્સ કરીને પી હાથ હાથોથી પીસતા હતા આપણા સૌ બો ટાઈમ ઘણા બધા ટાઈમ લાગતો હતો ચટણી બનાવા માટે શું છે કે ટેકનોલોજી કે તમે મિક્ જ્યુસર મિક્સરમાં તમે પી પીસી શકો છો કે તમે જે કામ તમે એક કલાકમાં કર હતા ને આ તમારો આ ટાઈમ ઉપર આ બધું કામ તો તમારે ફિફ્ટન મિનિટમાં થાય જાય છે પણ તમને તો સર તમે તમે અડધો કલાક તમે આખું ખાવાનું બનાવી દેેશો અને બધા લોકો તમારે જમીને બી વયો જશે એટલું સરસ છે કે ટેકનોલોજી છે કે તમે આજે બચ્ચાઓને કઈ બનાવવાનું તમે મિક્સર કરી શકો છો શેક આપવાનું તમે જ્યુસર બનાવી જુસર માં કરી શકો છો છોકરાઓનું કામ બી પંદર મિનટમાં પતી જાય છે તેનું શેક ઘરનું મી જાય છે અને શેક પી લે છે એમની હેલ્થ ને બહારનું કઈ ખાવાનું તમે નથી આપતા હોય તમે ઘરે એમનું બધી તમે બધી જ વસ્તુ બનાવીને એમને આપી શકો છો ડિફરન્ટ ડિફરન્ટ ટાઈમે તમે એમ સરસ લાગે છે કે મારા ઘરવાળલા મને કે તું બધું ઘરનું આપે બસ એને બહાર ખવાની મે કોઈ જરૂરત નથી પડતી
હમ હા એ તો છે જ પણ અત્યારે અત્યારે જો બે હજાર વીસ માં જયારે કોરોના આવ્યો ત્યારે છોકરાઓ ઘરે બેસીને પણ ભણી શકતા હતા મોબાઈલ અને લેપ ટોપ ના લીધે એ બી તો ટેકનોલોજીની અસર જ છે ને કે આટલું સરળ એટલ સર એ લોકો લોકો વર્ક અહીંયા ઘરે બેસીને એ લોકો લોકો એજ્યુકેશન મેળવી શકતા હતા અને અત્યારે તો ઓનલાઈન કોર્સ બી એટલા બધા છે કે આપણે ઘરે બેસીને કંઈ પણ સ્કીિલ શીખી શકીએ કે છએ
આ તો તમે સાચું કહો છો જ્યાં છું તમે જો આજે તમને લાગે છે ને કે તમારી કઈ નોકરી લાગવાની છે અને તમારું કઈ ભણવાનું રહી ગયું છે તો તમે નોકરી બી કરી શકો છો પછી તમે ઘર બેઠા બેઠા તમે મોબાઈલ ઉપર બધી વસ્તુ બી કરી શકો છો તમે આ કોર્સ બી કમ્પ્લીટ કરી શકો છો ઘણા બધા લોકો એમ જ કરે છે કે મોબાઈલ ઉપર ઓનલાઈન ક્લાસીસ લે છે કોર્સ કરે છે અને પાછી સિલેક્ટ બી થઈ જાય છે ટોપ બી લાગે પછી આ બને બી છે એટલું બધું છે ને ટેકનોલોજીના સુધી તમે એટલું બધું કામ કરી લેશો ને તમને લાગે છે કે તમે એલા બધા આગે પડી ગયો છો લાઈફમાં તમે કઈ માત નથી ખાવાના આ વસ્તુ તમારે પર આવડે છે બધું ખું બધું કરી શકો છો તમે જો આજે તો તમે શોપિંગ બી કરી શકો છો તમે ઓનલાઈન તમે શોપિંગ કરો છો તમે ઓનલાઈન તમે આ ફાઇવ મિનિટ તમારા બધી જ તું આજવાની છે અમાની છે લેશ બ ટી તમાન વસ્તુ આવી જાય અને બીજું શું છે કે તમારે જો છે તમારે કઈ મંગ વાનું છે તમારા છોકરા માટે તમને કઈ સરસ વસ્તુ જોતી હોય છે તમે કઈ જાવું છે પછી તમારો ટાઈમ એવ થાય સે થ સેવ થઈ જાય છે ને કે તમારે એટલું બધું ટાઈમ મોલ જઈને શોપ નથી આપવાનું તમારે બે દિવસ તમારા ઘરે વસ્તુ પહોંચી જાય છે તમારો ટાઈમ બી સેવ થઈ જાય તમે રીઝનેબલ પ્રાઇસ તમે મળી બી જાય છે બધી બધી વસ્તુ
બરાબર છે અરે પેલા ના પહેલાંના જમાનામાં લોકો કેટલા વેલા ઉઠીને પેલું એના પર ચૂલ્લા પર રસોઈ બનાવતા અને કે લેડીઝ કેટલી હેરાન થતી હવે ટેકનોલોજીના લીધે અ આપણે લોકો થોડા લેટ પણ ઉઠીને પણ આપણે આપણું કામ પૂરેપૂરું ખતમ કરી શકીએ છીએ કેમ કે આપણો ટાઈમ બહુ જ સેવ થાય છે
હા તો છે બહુ સ થ જ તમા અનેાનું સ્પષ છે જો તમારા માટે એસી છે તો તમે એસીમાં આખી રાત તમે સોઈ શકો છો આમ તમને કોઈ ગરમી નથીતી લાગતી તમારું તને રિફ્રેશમેન્ટ થાય છે જેમને અમુક અમુક ઘરમાં શું થાય કે એમને એ નથી લ કુલ લે ફકલ બી એક ટેકનોલોજીી છે તે મેપઇક્ટ સ્વિચ લગા છે અને તમે કુળેલું બધા સોઈ જાય છે એમાં પછી એમને ગરમી નથી લાગતી પછી તમે જો તમે બાઉટના કુલર એ ના એી કે તમે રો તમને શું લાગે તો હું રહી તમે રહી નથી શકતા તમે તમે કહેશો કે તમારા હ બીજું કામ તમે કરી નથી શકતા
હમ ડેલી લાઈફમાં ટેકનોલોજી બહ જ જરૂરી છે અનેવે હવે આપણને એટલી સગવડ મળેલી છે તો આપણે ડેલી લાઈફ માં જે યુઝ કરીએ છીએ એના વગર આપણે હવે રહી પણ નહીં શકીએ
હા તો તમે સાચું ક છો એ એ તો એ નીડસ છે આપ જરૂરી છે એના ઉપરણે ડિપેડ થઈ ગયા છે ઘણા બધા છે કે તમે આના સાથે ટ સેવ કરી શકો તમે બધા સાથે તમે બેસી શકો પણ તમારો ટાઈમ એટલું ઘણવું છે કે તમારી પાસે તમે અખું કામરા સાથે કરી છે
હા આપડે એવું છે કે એના એના થી આપણો જે ટાઈમ સેવ થાય છે એના પર આપડે કઈ કમાવા પર કે કઈ પણ આપણે નવા પૈસા લેવા માટે કે કંઈ પણણ એ રીતે આપણે યુઝ કરી શકીએ છીએ
તમે જો જે હાઉસવાઇફ છે ને આજકાલ તમે જો ઓનલાઈન બધા કામ કરે છે અને ઓનલાઈન બધું ઘણી બધી વસ્તુ સેલ કરે છે અને પોતે જો મા તો મેરણા વાળા હતું તો એને શું કરે છે એ કોસ્મેટિક છે યરિંગ્ છે બધું ઘ હોમમેડ હોમમેડ હોમમેડ બનાવે છે પછી એમને ઓનલાઈન ઇતને એટલુ બધું સાદું છે ટેકનોલોજી ઘર બેઠે બેઠે એનું આખું સેલ્સ થઈ જાય શે એજ્યુકેટેડ છે ઘણું બધું કરી લેશે.
હા ડેલી લાઈફ ની ટેકનોલોજ જી વિશે તો આપણે કોઈપ કેટલી પણ વાત તો કરીએ ને તો એ ઓછી જ છે કે આપણે આખું આપણું જીવન જ આખું ટેકનોલોજી પર ડિપેન્ડ થઈ ગયું છે હવે.
ચલો.
હા ઠીક છે ચલો હવે જેટલી વાત કરીએ એટલી ઓછી છે આના વિશે તો ચાલો જય શ્રી કૃષ્ણ હમ્મ.
તમે કટ કરો અહીયાથી કટ નથી થતું કોલ હલો હેલો.
હલો.
તમે કટ કરો અહીયાસી કટ નથી થતું કોલ અહીયાસી ભી નથી થતું ટ્રાય કરું છું હુ.